તો
હલો
હમ
હલો
હલો
હા અવાજ સંભળાય છે ને?
હા આવે છે અવાજ તમારો.
હા હા. કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
અમે એ મજામાં હો.
કેવુ જમી લીધું?
હા જમી લીધું. વરસાદ પાણી કેવાક છે?
બસ અત્યારે જો વરસાદ બંઘ થયો. કારણ કે આખો દિવસ વરસાદ પડ્યો તો.
અમારે એમ જ છે આખો દિવસ વરસાદ ચાલુ છે.
સ્ત્રીઓ પર ઘણી બધી એવી હિંસાઓમાં કરવામાં આવતી હોય.
હા હા સ્ત્રીઓ ઉપર તો અત્યારે જોઈએ તો. કેટલા બળાત્કારના કિસ્સાઓ બને છે. અત્યાચાર એટલા થાય છે.
સાચી વાત છે. અત્યારે તમે જોવો ને કે તમે એજ્યુકેશન આપવા માટે કે તમારી છોકરી હોય નાની હોય કે મોટી હોય. અને જયારે તમે બહાર મોકલો સ્કૂલ, કોલેજ. તો એમાં કેટલી ઘણી બધી એવી બીક રે કે કોઈ પણ ઘટ ના અત્યારે ઘટી શકે એવું વાતાવરણ અત્યારે સમાજમાં ઉભું થઈ ગયું છે.
અત્યારે તો આપડે એમ થાય કે બહાર જવાનું થયું કે પછી આપડે બહાર મોક કલી હોય ભણવા. પણ આપડો જીવ ત્યાં ને ત્યાં હોય આપડે તો કાઈ જઈ શકતા તો નથી એની જોડે.
પરંતુ જીવ આપડો એમાં જ હોય કે કાઈ થાય નહી તો સારું.
હા સાચી વાત છે. બાકી તમે અત્યારે એ જોયું ને કે ઘણા બધા એવા કિસ સા બને છે. એક વર્ષની નાની બાળક તો હવે તો જન્મી ને ખાલી એને મહિનો થયો ને હોય. હવે એ એટલે જે નાની ઉંમરની હોય છોકરીઓની પણ ઉપ જેવા રેપના જે હોય એ લાગી શકે. તો પછી જે મોટી ઉંમરની હોય. કે આમ થોડી દેખાતી હોય. તો પછી એનો શું ભરોસો લાવો કે આની સાથે શું ના થઈ શકે એવું.
તો અત્યારે આપણને એમ થાય કે બાજુમાં આપણેે. થોડી વાર માટે ક્યાંય જાવાનું થયું હોય ગામમાં જ. તો બાજુમાં એ મુકાતું નથી, ચાર વર્ષની બેબી હોય તો પણ બાજુમાં એ મુક કાતું નથી. કારણ કે તરત જ રેપ થવાના ઈ લોકો વાટ જ જોતા હોય અને ચાન્સ થાય જ.
હા! સાચી વાત છે. તમે કીધું કે બાજુવાળા જે હોય જે તમારે તમે કે વિશ્વાસ કરી શકે એવા હોય. પલે તમે એમને આપીલી જાવ. કે ચલો સારું વ્યક્તિ છે આપી એને સાચવવા માટે. અને જે જે ત્રીજું પર્સન હોય ને તે ધ્યાન રાખશે.
હા આપણને એમ થાય કે હા વિશ્વાસ મૂક્યો હોય હે. કાને આપડે એના પર વિશ્વાસ મુક્યો હોય. હા હા! અત્યારે વિશ્વાસ એવા નીકળશે, એવી આપને ક્યાંય કલ્પનાય ન હોય.
હા!
હોય પડ છે. કે એના લોકો પણ. વિશ્વાસ કરવા ઘ બધ મુશ્કેલ છે. કેમ કે સમાજ માં ઘણી બધી ઘટના બ. હોય જોવા મળે. મકીતાાય એવા કે, જેવું આ રેપ કરવામાં કેવું કે. ના વ્યક્તિઓ હોય હ ખાસ હોય એવું. બહાર ના એટલે બધા તમને કઈ સહજ જોવા ના મળે. કે બહારનું વ્યક્તિ જે ઓળખતું હોય. જાન પહેચાન ન હોય.
જાજા તો એ જ આપને બીક લગાડે છે. કારણ કે જાન પહેચાન વાળા હોય છે. અજાણ્યા જાન પહેચાન વાળા, વધારે આવું કરતા હોય છે. કારણ કે નાની બેબી હોય, તો ચોકલેટની લાંચ આપે. કા કઈ પણ વસ્તુ ખાવાની લાંચ આપી અને તાર મમ્મી હમણાં આવતી રેશે આ તે કરી અને આવું આવું કાર્ય કરતા હોય છે.
હમ એતની તમે હસલી રહને ની ખાતે બધ ડ ના બ જે કેસ હોય એ કેવું કે પોતાના જે ઓળખતા હોય કે ખાણમાં હોય એ એવા જ લોકો નહી કરતા હોય એને ખાલી ટ્વેી પસ એવા લોકો હોય તમને ઓળખેને જે બારના હોય કે એવા હોય એમ
હા હા બહાર ના ગમે તે માણસો હોય કે ઓળખેને અત્યાર તો પાછું આ બધું શુંઘાારવાનું કેવું આવી ગયું છે. આપડે ગમેટલા સજાગ હોય ગમેટલા તૈયાર હોય તો પણ આપડે ગમે ત્યા ટ્રાવેલિંગમાં કે રસ્તે કે તો પણ આપણને એસેજ અડાડી દે રૂમાલ તો આપડે પરબાર બેસુ જ થઈ જઈએે છીએ અને એને જે કરવું હોય તે લૂટવું હોય તો લ લ રેપ કરવો હોય તો રેપ કરી લેએ બધું થાય જ છે અત્યારે એવા ચાન્સ વધારે થયા છે.
હ બધા સા આપડે એવી રીતે બ્લેમ ના કરે તો એમ દીવા હોય ગયા કેવા હગાય વાળય વચે નામાં કિસ્સો બને તો કે આમ થોડો કેવી જોવાનું હોય ને છોકરા જેવ એવો સાદું હત ખાલી કેવું ા કરવા ગયયો આમદમ પછી ગમે તે ફેમિલી ને એને જાન પહેચાન કરી માયા કરી અને ઘરે આવે જાય અને જયારે હશે આમ થોડી મોટી ઉંમરની છોકરી એ એકકલી હતી અને એના મા બાપ ગયેલા બીજે કઈ ગયા. એ ત્યારે નજર રાખી દ હવે હા છોકરી ઘરે એલી જ છે તો ત્યાં જઈને એને છોકરી પર જ રેપ કર્યો સાધુ જેવો માણસ બી હવે વિચાર કરો કે કેવી રી ઘટના બનતી હોય
હા આપડે અત્યારે એવું છે કે આપડે સગગા ભાઈ હોય કે સગી બેન હોય તો પણ ત્યારે કાકા કુટુંબમાં કે પીયરમાં ક્યાંય પણ આપણે આપણા બાળકને રેઢું મુકાય એમ છે જ નહીં છોકરીને સાાવ એટલે સાવ એવો જમાનો આવી ગયો અને આમાં મોદી સરકાર કઈ પણ પગલા ભરતી નથી. નહીતર તો કઈ એવો દંડ હોય ને તો અત્યારે ઓછું થઈ જાય રે.
હ આપ વ એક લોકોને હોય એ લોકો ને એ પણ સજ કરવામાં. હ ભ ખાલી આડલી. વખે દાટલી ઉંમર કે દેવી ભરી ને પછી જન્મ વર્ષો સુધી પૂરી રાખે. તથી કઈ એવું જો કેસવા થતા હોય તો એ જોઈએ. લેવામાં આવે કે આવી સજા કરવામાં આવશે. તો પછી સમાજમાં કઈ કોઈ ઘટના એવું બન ના દતીને બક લાગે બાપરેવ. પેલા હાથે કેવું કર એલે તો મારી ત દશે.
હા. એને ઉમર કેદ ની સજા કરે પણ પછી અઠવાડિયું ન થાય ત્યા જામીન ઉપર છોડી આપે એટલે તો આવું બધું થવાનું જ છે.
હમ.
જો એને ફાંસી ની સજા એક બે જણ ને જ ભલન મળે તો પણ અત્યારે. આ અત્યાચારમાંથી ઘણી નારીઓ બચી શકે છે.
ગીત વાતો સા છે વાત. બજ ક શું કરી અગ હ. ભ તમારી છોકરી ભણેલી હોય. પછી તમે કઈ ફેમિલીમાં લગ્ન કરોાવ તો ઘણી જગ્યા એવા ફ બનતા હોય. કે શશુરી મા ભણી જે ના શશું શવા દ ના. દ્વારા મદર કરી નાખવામાં આવતો હોય. પછી દહેજ ની લાલચમાં પૈસા ની લાલચમાં. અ પણ ધમકવામાં આવે હિંસા કરવામાં આવે મારવામાં આવે. અને ઘણી વખત મડર પણ કરે ને આવામાં આવતો.
અરે આવું તો બહુ જ હરેક સમાજમાં બનતું જ આવે છે. પરંતુ આમાં જો સરકાર કઈ એવું સારું પગલું ભરે. કે અને નિયમો સરસ રાખે તો. અડધો અત્યાચાર. બંધ જ થઈ જાય નાબૂદ જ થઈ છે પરંતુ. કાંઈ પણ પગલાં સરકાર ભરતી જ નથી અને એને પ્રોત્સાહિત કરવા આપને. ખ્યાલા આવી જાય છે કે એને પ્રોત્સાહિત કરે છે એ. કારણ કે સાત આઠ દિવસમાં ગમે એવું. દુષ્કર્મ કરેલો હોય તો પણ તેને છોડી રખે મૂકે છે.
કઈ ત જ હોય તો થઈને. હમ હમ. જમગ. હા હા બ
હ અત્યારે જો ગમે એમ કરીએ કે હમણાં જો હમણાં જ એક છોકરી ને એવું થયું છે ને. એટલે તો પણ એને કંઈક પંદર સોળ. છોકરા એ રેપ કર્યું છે અને એક. છોકરી મરી પણ ગઈ એવડી નાની છોકરી ઉપર એટલો દુષ્કર્મ કરે તો બિચારી. કેટલું ખમી હકે સહન કરવાની પણ હદ હોય. તો પણ ઈ લોકોને. કોઈને ફાંસીની સજા નથી બધા આંદોલન ઉપર હતા તો પણ કોઈ એને. એવું એવું કર્યું જ નહીં.
આવે. બીજું વ્યક્તિ આવું જો કઈ હિંસા કરતું હોય ગુનો કરતું હોય. જેથી કોઈ ક લાગે કે યાદ આવે નાખે પેલાી કેવી રીતે એની સજા કરવામાં આવેલી. એવું કઈ કરવામાં આવે તો એ બધી ઘોટે ન હો. બાકી અ તો સમય તમે જોવો ને તો વધારે વધારે બરે ઘઢના છે સવાલ મને.
હા. જો એઈ આવી સજા ફટકારે ને તો બીજા બીવે તો અડધી અડધામાં થી પણ ઘણા ઓછા ખઇ જાય એની સંખ્યા રોજે છાપામાં જોઈએ, ટી વી પર જોઈએ આપડે જોઈએ તો એમ જ આવતું હોય કે આટલા લોકો એ દુષ્કર્મ કર્યું અને આટલા એ નારીને સતાવી. પણ હવે ઓછું થતું જ નથી બળાત્કાર ના કિસ્સા.
ચાલો આપડે ફરી નવા ટોપિક સાથે મળશું.